હેલો.
હા. કેમ છો મજામાં?
હા બસ મજામાં.
શું કરતા હતા?
બસ હવે વિચારતો તો ઓનલાઈન શોપિંગ આ ફ્લિપકાર્ટ ને એમેઝોન ખોલીને બેઠો હતો.
એવું એમ
આ શુઝ ને એ બધું વિચારતો હતો કે ક્યાંક ફરવા જઈએ તો ઘણી બધી વેબસાઇટ ઉપર ઓફર ચાલુ હતી. એટલે કીધું જાહેરાત આવતી હતી એટલે જોતો હતો બધી વેરાઈટી અલગ-અલગ, નવી-નવી
હા એ છે પરંતુ અ ઓમ જોવા જઈ
પ્રાઇઝમાં ઘણો ફર્ક પડી જાયરૂ એવું લાગેરુ મને ઓ આપણે અહિયાં
પણ પ્રાાઈઝમાં તો ઘણો ફરક પડી જાય વાત સાચી છે. પણ અહિયાં આમાં શું ફરક પડે છે, ઓનલાઈન બેઠા બેઠા વે વેરાયટી બહુ મળી જાય છે.
આ પરંતુ કોઈ શું કેહેવાય, જે ક્વોલિટી જોઈએ એવી ના મળે ને ઓનલાઈનમાં.
ક્વોલિટી અભી ચેક ના કરી શકીએ. એ પેલાહુ વસ્તુ આપણે પકડીએ ને આપણે ખર પડી જાય કે ભાઈ આપણા માટે બરાબર છે કે નહી?
હા એ એ એજ ને
અપેનામાં એક ફાયદો થાય કે, આપણે ઘરે બેઠા બેઠા વસ્તુ ઓનલાઈન મંગાવી શકાય.
હા એ છે. ઓનલાઈન વસ્તુ મંગાવીએ એટલે આપણને દુકાનમાં ફરવું ના પડે. કે આપણે આન શાંતિ એ આપણેે કોઈ પણ વસ્તુ શાંતિ અને આપણે
હા અને આપડે જયારે પણ ટાઈમ મળે ત્યારે એ વસ્તુ આપણે જોઈને મંગાવી શકાય.
હા એજ અને પાછું એમજ સેલ ને એવું બધું વધારે આવતું હોય છે. એના કારણે કેટલીક વાર તો વસ્તુઓ પચાસ પચાસ ટકા ડિસ્કાઉન્ટમાંને એવી રીતે મળી જાય છે.
પાછું ઓનલાઈનમાં એવું પણ થાય કે જે ફોટા ફોટામાં શું બતાવે. ને વસ્તુ આવે શું. એટલે પ્રોડક્ટ પણ આવતું પણ નથી જે ફોટામા બતાવ્યું છે ને. એનામાં સાઈઝમાં પણ એવું થાય છે ક કલરમાં પણ એવું થાય છે.
હા એ છે પરંતુ આમાં આપણને જો થોડુંક ધ્યાન રાખવું પડે. આપણે જોડે ને એની કંડિશન રીપ્લે રીપ રિપ્લેસમેન્ટ કે રિફંડ માટેની કંડિશન જોઈ લેવી પડે. જો એવી કોઈ કંડિશન અંદર મુ કેલી હો કે જેનાથી આપણને કેટલીક પ્રોડક્ટ મેં એવું પણ લખેલું હોય છે કે તમને પસંદ ના આવે તો તમે રિટર્ન કરી શકો છો. હમણાં મેં અઠવાડિયા પહેલા એક ટ્રાવેલર્સ બેગ મંગાવ્યું હતું. બરોબર! એક કાઇક ત્રણસો પચાસ કે એટલાનું હતું તો એ બેગમાં મારે ઓપ્શન પણ હતો અંદર મેં કન્ડિશન વાંચી ને એની ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ તો એમાં લખેલું હતું, કે તમે આ પ્રોડક્ટ એને રિફંડ પણ કરી રિફંડ પણ લઈ શકો છો. રિપ્લેસ પણ કરી શકો છો. એટલે પ્રોડક્ટ કોઈ પણ પ્રકારની ખામી વાળી આવે ચેન બગડી ગઇ હોય. બેગ હતી એટલે એમા ચેન બગાડવાના ચાન્સ વધારો હોય. તો એવું હોય ને તો તમે રિપ્લેસ કરી હકો અને તમને મંગાવી દીધી અને હવે જોવાથી ગમતી એઇની. તો તમે એને રિફંડ એ કરી શકો તો એવી તે થઈ શકે
હ એરા ફાયદા છે, વાત સાદી તમારી પણ એવું હોય કે આપડે ને જોવે છે મસ્તુ ધારો કે મને આજે કોલેજમાં હું વધારે છું, કે સ્કૂલમાં છું વધારે બરાબર હમ્મ મનેમ જી કાલે હમ આવી બે લઈ આવે આવી જ નઈ હાલે પણ મારે અર્જન્ટ જોતી હોય, વસ્તુ આજ ને આજ તો અહીિયાં એનો ઓનલાઈન તો અઠવાડયમાં પછી આવે મ તો આજ નહી કાલે પણ આવી જાય આજે ને આજે જોતી હોય, ના પણ મળે ને
હા એના એના માટે પણ ના એવું નથી હોતું એમાં મેં સાંભળ્યું છે, ત્યાં સુધી ક કે એમેઝોન પ્રાાઈમ કે એવું આવે છે ને જે એમનો પાસ હોય છે, તો એ મંથલી પાસ કે એવી રીતે હોય તો તમે એમાં કોઈ પણ વસ્તુ મંગાવો તમને ચોવીસ કલાક ની અંદર ડડીલિવરી મળી જાય એમ એની
ચોવીસ કલાક માં મળે ને પણ આપડને અર્જન્ટ કોઈ પણ વસ્તુ નતી હોય કાંઈ પણ વસ્તુ હોય એકસયડ વાય ફોન જોતો હોય ફોન બગડી ગયો હોય, ફોન મારે અર્જન્ટ જોતો હોય ઘેમ વગર તો અટકી જ જવાનું ફોન વગર તો એ પે બધા ફાયદા પણ છે, ને અમુક ફાયદા નથી પણ એવું પણ છે, પછી ઓનલાઈન વસ્તુમાં ફ્રોડ પણ ઘણા થતા હોય છે,
હા
એવું નથી કે સારી સારી મસ્તુ ઓનલાઈન પણ ગમે તે બસ શુંઆ અને ફોન ચાસ બહુ થઈ જ છે,
હા એ તો છે વચ્ચે હમણાં મેં એક વોચ મંગાવી હતી, સ્માર્ટ વોચ ઓનલાઈન તો એમાં એવું છે, અમે વોચ મંગાવી વોચ આવી તો
હલો અવાજ નથી આવતો
હા આને હવે અવાજ?
હા
તો મેં ઓનલાઈન વોચ મંગાવી હતી તો એમાં ચાર્જિંગ ચોવીસ કલાકે અડતાલીસ કલાક હાલે એવું લખેલું હતું અને હાલ તું તું છ થી સાત કલાક જ તો પછી મેં એને બે દિવસ વાપરી અને પછી રિફંડ માટે અપ્લાય કરીને, તો એક માણસ આવ્યો એમનો કંપનીનો પ્રોડક્ટ લઈ ગયો પ્રોડક્ટ ચેક પણ ના કરી અનેને અને પછી અંદર અંદાજે અડધો કલાક થી કલાકમાં મારે રિફંડ મળી ગયું, મને વોચનું એટલે એ
સા અમુક પર શું થ કે મસ તું આપી જાય છે, ને અને આપડે જો કરીએ નહ ચેક એ ના હું એવું પણ સાંભળ્યું છે કે અંદર સાબુ ને બધું નીકળે છે, એટલે સાબુ નીકળે સાબુન કરવાનું છું? તે જાણીને બંગાયરે મોબાઈલ લોટના અંદર સાબુ ન કે એવા પણ બોડ થતા હોય છે
ના ના પણ હવેને હવે તો સિસ્ટમમાં ઘણો બધો સુધારો આવી ગયો છે કંપની જે ઓનલાઈન આપડણે ખરીદી કરીએ ને તો એમાં એમનો જે માણસ આવે ને જે ડિલિવરી કરવા એ જે આપણને બધું બતાવે ઓપન બોક્સ ડિલિવરી હોય એટલે એમનો જ માણસ આપણને ફોન મંગાવે તો ફોનનું ઓપનિંગ કરીને અંદર ચાર્જર કેબલ બધું જ બતાવી દે અને કોઈ પણ વસ્તુ જો ખૂટતી હોય ને તો પછી પાર્સલ આખું એમનું પાછું લઈ જાય અને નવું લઈ આવે એનાથી આપણને ખાતરી રહેે કે આપડા જો ફ્રોડ એ વાત ન ના થાય પરંતુ જો અંદર કોઈ પણ પ્રકારની અંદર સોફ્ટવેરમાં કે એવી રીતે કોઈ ખામી હોય તો પછી એ જ જાણી ના શકાય આપણે અને એનું કઈ ના થાય આપણાથી
એ તો વાત સાચી જ છે પાછું ઓનલાઈન પેમેન્ટમાંને એનામાં કેવું છે મને તો ઓનલાઈન પેમેન્ટ ઉપર વિશ્વાસ જ નથી આવતો હું તો પેલું જ કરું છું કેશ ઓન ડિલવરી ન જે ઓપ્શન આવે છે ને એમાં જ હું વધારે પસંદ કરું છું કારણ કે પેમેન્ટ ઘરે ભઈ વસ્તુ ના આવે કોઈ પણ કારણસર કેન્સલ થાય એવું થાય તો આપડે પછી કઈ એનસન કે એવું તો ના રે ને પછી ઓનલાઈન પેમેન્ટ કરી પેમેન્ટ પાછું પણ આવતું નથી
હા એવું પણ અ એક જ બે જણાના કિસ્સામાં જ એવું થાય છે ઓમ વધારે તો નેવુ ટકા તો આપણે પેમેન્ટ આપડું પાછું મળી જ જાય છે એમાં
પાછું એના મે જો ઓનલાઈનમાં એક ફાયદો એ પણ થાય છે કે જો શોપિંગ મોલમાં પણ ગયા હોઈએ તો જેમ વસ્તુ નથી લેવાની એ પણ ઓનલાઈન આ ઓનલાઈનમાં આપણે જે ખપતી હોય આપણે લઈ શકીએ એલામાંધી નથી ખપતી એ પણ વસ્તુ લેવાઈ જાય છે
આગળ જે આપણે વસ્તુ ના ખતી હોય એ વસ્તુ પણ વધારાની આપડા જોડે આવી જાય અને ઓનલાઈન શોપિંગમાં એવું ના થાય મોલમાં તો આપડે મને જ ખબર છે મમ્મીને બહુ ખુશી છે અ કેટ બનાવીને જાય અને પછી આવીને લિસ્ટ ચેક કરીે એમ બિલમાં તો ડબલની વસ્તુ હોય અંદર એવું થઈ જાય છે
અને એમાં પાછું ઓનલાઈનમાં શું ધ્યાન રાખવા જેવું હોય એનામાંછી નાટિંગ બતાવે આવે છે ને ફાઈવ સ્ટાર ફોર સ્ટાર એ બધું ખોટું હોય છે અમુ ભઈ વસ્તુ જોઈને મને મંગાવી લઈએ એ પછી એને વસ્તુ ક પટલી ખાસ નથી આવીતી એની ક્વલિટી હોય કેલું વસ્તુ હોય મોબાઈલ મોબાઈલ જલ્દી બગડી જાય છે ઇલેક્ટ્રોનિક સામાનો બહુ એની કંપનીની ડાયરેક્ટ આપડે દુકાન થી જે મશુર નહી છે ને એમ અને આમાં એ ક્વલિટીમાં ઘણા ફરક આવે છે તારુ શેમ્પુ છે કે પછી આપડા ધોવાના લિક્વિડ છે એને બધું એલામ થોડું પાતું પાણી જેવું આવે ને અહીયાં જે આવીને ખઈએ દુકાન માંથી એ થોડું જાડું હોય એવી રીતે એટલે એ બધો ફરક ઘણો હોય છે ઓનલાઈનમાં આ બધું વધારે થતું હોય ભાવ તો ઓછો હોય પણ તુમ ક્વોલિટી પણ એવી જ થઈ જાય છે
મેં જ જ મેં વચ્ચે એક રીલમાં જોયું હતું તો એમાં એક ભાઈ એમાં એમેઝોનમાં જોબ કરતો હતો તો એમાંથી એને ઈ પોતે જ કેતો હતો કે આમાં હોય ને કે એમને બધા ઓનલાઈન ને એમને કંપની જોડે ડીલ કરેલી હોય એટલે એ આપડણે અહીંયા હોય એટલી જ બતાવતા હોય પરંતુ અંદર ક્વોલિટી ક્વન્ટિટીમાં ફેર કરી નાખે ક કંપની વાળા કે એમેઝોન કે તે પ્રમાણે નુકાન નાખે જેના આથી એને ક્વન્ટિટી થોડીક ઓછી સારી આવે અને આપડે અહીંયા લેવા ગયા તો એ સારીહોય
પાછું ઓનલાઈન મા કે વું હોય છે જે આપડણે હેને વસ્તુ મંગાવી તો ફાયદો પણ હોય છે એમમા ડિસ્કાઉન્ટ પણ સારું આપે છે હે મા ભાઈ મેં એક વખત ખરીદ્યો હતો ને, આવી રીતે ઓનલાઈન. તેનામ પજ આપણે ક્રેડિટ કાર્ડ ને બધું આવે છે એનામાં છ ટકા દસ ટકાને એવી રીતનો, ફાયદો પણ થઇ જાય છે. અને યા મને લગભગ પચીસોથી બાાવણ હજાર નો જેવો ફાયદો થઇ ગયો હતો. મોબાઈલ ઓનલાઈન કઈ્યો હતો એમ.
હા એ તો છે. કે ઓનલાઈન પેમેન્ટ કરી હો યુપી આઈ થ્રુ કે એના કોઈ પણ ફિક્સ ક્રેડિટ કાર્ડ હોય તો એમાંથી, તો એમાંથી આપણનેને આમ પણ જોવા જઈએ ને આપણે. તો દુકાનમાં શોપમાં જઈને જે મોબાઈલની પ્રાઇસ પૂછી હોય ને, તો તેના કરતાં તો ઓનલાઈન ઓછી જ બતાવતા હોય. હ પણ
હા આઇસ પણ એક વાર આપડે ચેક કરવી જો આપડ માર્કેટમાં શું ચાલે છે ને અ ઓનલાઈન શું ચાલે છે, પછી ઓનલાઈન વધારે આપી દઈને માર્કેટમાં ભાવ ઓછા ચાલતા હો. વસ્તુ તો એજ હોય.
હા એ છે વસ્તુ તો એજ હોય પરંતુ પ્રાઇસમાં ઉપર નીચે હોય.
સારું ચાલ આજે તો ઓનલાઈન ઘણી માહી મળી ગઈ, બધુંન ના રાખ શું હવે સારું ચાલ.
બાય.